હલો. આવી રહ છે શુ મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે. તો હું આ. તો હું આજે તમને જે અત્યારે પુસ્તકો વિશે થોડું જ્ઞાન આપવા માંગુ છું કે. તમે જાણો છો કે પુસ્તકોમાંથી આપણે સારા શેર માંથી સારા પૈસા કમાઈ શકીએ છે. થી કરીને ત્યાર તમે જોવા જાવ તો પુસ્તકો પુસ્તકો. પુસ્તકો દ્વારા આપણે ઘણી એવા ફેસિલિટી મેળવી શકીએ છીએ અને તેના દ્વા આપણે ઘણા પૈસા કમાઈ શકીએ છીએ આપણે પુસ્તકો વાંચીને સારા સારા જ્ઞાન મેળવી. શકીએ છે અને આપણે પુસ્તકો દ્વારા સારું એવું જ્ઞાન મેળવી શકીએ છીએ જેથી કરીને. આપણને રિયલ લાઈફમાં પણ ઘણી એવી મદદ થાય છે તો હું એવુંજ માનું છું કે. તો હું એવું જ માનું છું કે પુસ્તકો દ્વારા પુસ્તકો તો આપણે સારા પુસ્તકો વાંચી શું. તો તેના વિશે આપણે જાણી શકુંશું અને આપણ જ્ઞાન આપણમાં સારું જ્ઞાન આવશે તો હું. એવુજ કહેવા માંગુ છું કે આપણે સારામાં સારા પુસ્તકો વાંચવા જોઈએ જેથી કરીને આપણે. જીવનમાં આગળ શું કરવું છે અને કઈ રીતે કરવું છે તેના વિશે શીખી શકીશું. તો આપણે આપણે એવુજ કરવું જોઈએ અને વાંચવું જોઈએ જેથી કરીન. જેથી કરીને આપણે વાંચી તો આપણને સારું એવું જ્ઞાન આવશે તો તમારે શું માનવું છે આ બાબત.
તમારી વાત સાચી છે આપડે પુસ્તકો માંથી જ્ઞાન તો મેળવીજ શકીએ છે. પણ સારું એવું આપણે પ્રદર્શન આપણી સ્કીલ છે આપણેને આપણને સારા એવું કઈ વાંચીને આપણને પ્રાપ્ત થાતું હોય એ પણ આપણને મળી શકે તે. એટલા કેમ કે પુસ્તકો વાંચવું જરૂરી છે આપણા માટે પુસ્તકો આપણા માટે જ્ઞાન જ્ઞાનની એક. એક દેવી ભક્ત જે એવું કેહેવા માંગે તો સારું સારું મે મે આવ્યો તમે જાઓ. મેં મેરે તો એવુંજ કેવું છે કે આપણે પુસ્તકો ન સારી રીતના વાંચીએ. અને આપને સારી રીતના મળતું રહે તો આપણે પુસ્તકો વાંચવા.
મારે મેં એવુજ માનું છે કે પુસ્તકો આપણા જ્ઞાન માંથી. જરૂરી છે કેમ કે તેમાં ચોખમાં એવું એવી લેખ. લેહકલા હોય છે જેમ કે. પુસ્તકોમાં આપણે જે લખેલું હોય તે આપને જ્ઞાન પ્રાપ્ત થતા હોય એ એ માટે આપને. એવું મળે છે કે આપણને જ્ઞાન પ્રાપ થાઈ જેમ કે. તમે જાણો છો હમણાં આઈ એસ ઓફિસર બને છે.. પોતાનું લાઈફ ન કરયર નું સેટ કરી શકે છે. જેથી કરીને આપણે પુસ્તકો તો વાંચવા જરૂરી છે. મેરે એવું જ માનવું છે કે લોકો હમને પુસ્તકો થી જે જ્ઞાન મળતું. રહે એ તે જ્ઞાનને લેવું જરૂરી છે જેથી કરીને આપણે નાના નાના ગરીબો માણસો માટે
તમે જેમ કહ્યું એમ આપણે માટે ઘણું એવું સારું છે પુસ્તકો વાંચવું અને પુસ્તકો વાંચન તો આપણે કરવુંજ જઈએ અને બાબા સાહેબ આંબેડકર પણ આપણને કહી સ ગયા છે કે આપડે પુસ્તકો માંથી જો જ્ઞાન મેળવીશું તો તે આપણે આખી જીવનશૈલી ચાલસેન આપણું આખું જીવન તેના પર આધારિત છે. ઘણા આવા બધા પુસ્તકો છે જીવન આધારિત છે જે વાંચીને આપણે હવે એવું જ્ઞાન મેળવી શકીએ છીએ અને તે જ્ઞાન મેળવીને આપણે એ જીવન સાર માં ઉતારીશું તો તે આપણને ઘણો ફાયદો થશે તો તે આપણા માટે ખુબજ સારું છે તો તે બાબતે આપણે ધ્યાન ધરવું જોઈએ ને આપણે અબ જો અઠવાડિયામાં બે થી ત્રણ વાર તો વાંચક કરવુંજ જોઈએ જે આપણા માટે ખુબ ફાયદાકારક છે તો તે બાબતે આપણે સમજવું જોઈએ અત્યારે તમે જાણી શકો છો કે તમે જોઈ જ શકો છો કે પુસ્તકો દ્વારા આપણને કેટલા બધા ફાયદાઓ થઈ રહ્યા છે. આપણને જાણીએ છીએ કે આગળના ઘણા બધા પુસ્તકો છે જે સંસ્કૃત ભાષામાં જ લખવામાં આવ્યા હતા. અને આપણે જો ઘણા બધા લેખો પણ લખવામાં આવ્યા છે એ લેખો વાંચીશું. તો તે આપણા માટે ખુબ સારું રહેશે અને આપણે જાણીએ છીએ કે. આગળ કેટલા બધા લેખો લખવામાં આવ્યા હતા. પરંતુ તે કોઈ વાંચી નથી રહ્યું આગર તમે જાણો છો કે લીપલેેખ લખવામાં આવ્યા હતો અને ઘણા બધા લેખો લખવામાં આવ્યા હતા. જેમાં ઘણી બધી વાર્તાઓ અને મહાભારતમાં સંસ્કૃતમાં જ લખવામાં આવ્યું છે પરંતુ અત્યારે એ વાત સારી છે કે બધાને ટ્રાન્ઝક. શિક્ષણ કરીને ઘણી બધી ભાષાઓમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે જેમ કે ગુજરાતી ભાષા ઇંગ્લિશ ભાષા. અને બીજી હિન્દી ભાષા ઘણી બધી ભાષાઓમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. પહેલા ફક્ત સંસ્કૃતમાં જ આપણે વાંચી શકતા હતા પરંતુ આપણે. બીજી ભાષામાં પણ અત્યારે વાંચી શકીએ છીએ ખુબ સારું છે તમાર શું માનું છે આ બાબતે.
તમારી વાત સાચી છે એકદમ. તમે કે આપણે ઘણ પુસ્તકો એવા છે કે આપણ જ્ઞાન અને. આપણે એવી એવી પેઢીઓ છે કે જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીને. આપ આગળ વધી શકાય છે તો એવું જ માનું છું કે આપડે લાઈ. પણ ઉપલબ્ધ છે આપણને ન પ્રાપ્ત. જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ છે આપણે લાઈફમાં શું કરવું શું નહી કરવું એ બધું. આપ પુસ્તકો દ્વારા આપણને મળી શકે છે પેલાના લોકો. પેલા નાના લોકો જેમ કે પુસ્તક દ્વારા વધારે પડતું જ્ઞાન મળ. તો જેમ કે તમે જાણો છો કે આપને પુસ્તક. દ્વારા આપણને લખેલું વસ્તુ આપણને જ્ઞાન માં પ્રાપ્ત થાય છે. જેથી કરીને વાંચવાના જરૂરી. મળતું હતું. અને આપણા ઘણાખને મળતા નથી. તેમાં વધ બને ચિકિતસ છે અને આપણે રધિ. મહાભારત છે એવા ઘણો ગ્રંથો છે આપને તે આપ જ્ઞાન પ્રાપ્ત થ મહાભારતો વિશે પણ આપણને જાણવાનું મળે છે આપડા પુસ્તકો પહેલેથી. લા હતા એટલે આપણને થ છે બા તો આપ મહાભારત જેવા હ ફરો તો કેવી રીતના થાય એ આપને આપણને જ્ઞાન પ્રાપ્તિ ન થાય આપણને એવા પુસ્તકો દ્વારા આપને એવું જ્ઞાન મળે છે કેથી આપણે ડોક્ટર બનિયે છે. આપડે આઈએસ ઓફિસર બનીયે છે. આપણે કર્મચારી કોઈ પણ કર્મચારી બને છે આપડે જ્ઞાન મ ક આપ દૂરશે તો મસું હો બાબતમાં
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું છે. તમારી વાત એકદમ સાચી છે, તમે જેમ કહ્યું એમ અત્યારે ઘણા બધા લોકો એને વિશ તો ખબર જ છે તેવ જો તો તેઓને આગળ જતા પ્રેરિત કઈ રીતે થશે કે આપણે હિન્દુત્વમાં કઈ રીતે આવ્યા અને આપણે હિન્દુ ધર્મનું પાલન કઈ રીતે કરએ છીએ અત્યારે તમે જો વા જાવ ત હિન્દુ ધર્મ આચાર સંંહિતા છે, તેમાં ઘણા બધા એવા નિયમો લખ્યા છે, કે તે નિયમોનું પાલન કરીને આપણે ખેડુત્વ ન પાલન કરી શકીએ પરંતુ અત્યારે ઘણા લોકો એવા છે. જે આ વિષે જાણતા જ નથી તો આપણે આ સમજીએ અને જેમ બને તેમ આપણે સારું વાંચીએ અને સારું વાંચન કરીએ તો તે આપણા માટે ખુબ ફાયદાકારક છે, તો હું તો એવું જ માનું છું કે અત્યારે હિન્ંદુત્વનું પાલન કરવા માટે જો આપણે સારી રીતે સારું પુસ્તકો વાંચીશુ તો તેટલું સારામાં સારું રહેશે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા રૂગવેદ યજુર્વેદ, સામવેદ, અર્થવેદ અને ઘણા બધા એવા વેદો છે, પરંતુ તે વેદો વિચે ઘણા એવા બાળકો જાણતા જ નથી અને તેઓને ખબર જ નથી કે કુલ કેટલા વેદો છે. તો આપણે આ બધા વેદો વિશે સમજીએ અને જાણીયે તેટલું આપણા માટે સારામાં સારું રહેશે તો હું એવું જ કહેવા માંગુ છું કે આપણા જે હિન્દુ ધર્મના વેદો છે, અને હિન્દુ ધર્મ નું શું છે. આપણે જાણવું જ જોઈએ અને તે વિદો વિશે જો આપણે નહીં સમજીએ તો તે આપણા માટે ખુબ નુકસાનકારક હોઈ શકે છે. તો તેઓએ આ બાબતે સમજવું જોઈએ તો હું એમ કહેવા માંગુ છું કે આ વેદો બધા છે, તે વિશે બાળકોને પણ જ્ઞાન આપવું જોઈએ જેથી કરીને બાળકોને પણ ખબર પડે કે આપણા હિન્દુત્વમાં આટલા ભેદો હોય છે, પરંતુ તેઓ આ બાબત સમજી જ નથી રહ્યા તો તેઓએ આ બાબત સમજવી છે, તમારુ શું માનવું છે, આ બાબતે?
આપણે પુસ્તક દ્વારા જો જ્ઞાનના પ્રાપ્ત થાય આપણે કેવી રીતના ભૂલએ આપણા બુદ્ધિનો પ્રયોગ કેવી રીતના કરીશું જ્ઞાનનો જો આપણ પુરતો ન મળે તો આપણે જ્ઞાનમાં આપણે કેવી રીતના એટલે મે ત છે, અને આપડે જે પુસ્તકો દ્વારા આપણે લખી શકીએ છીએ બધું આપું જ બતાવી શકીએ આપણે આ જ્ઞાનથી આ પ્રાપ્તિ થાય આ જ્ઞાનથી આ પ્રાપ્તિ થાય એટલે આ મે તો મે કેમ પુસ્તકો હોવા જરૂરી છે, એકદમ પુસ્તકોના હોય તો આપડે ના આપણે તે લખી શકે છે, જે એ લોકો પોતાના આપણે પોતાના પોતાના લોકો માટે જે જીવનમાં પૂછવાનું હોય તો એ માટે પણ ધ્યાન ન આપડે જરૂર હોઈ શકે જેમ કે ચિકિત્સાઓ છે, આપણા એવા ચિકિત્સાઓ છે. જે આપણા ગ્રંથમાં લખેલા હતા પણ એ નષ્ટ કરી દેવામાં આવ્યું છે. આપણા પેલાના રાજાઓ ના સમય ના વાત કરું છું તો તેમાં ઘણા એવા ગ્રંથો છે, જે આપણા જે સાધુ સંતો હતા તે લખી ને ગેલા હતા પણ આજના કાળમાં આપણે અ એક નાની પ્રાપ્તિ નથી પણ એ જ્ઞાનની પ્રાપ્તિ જે આપણા પર હશે આપણે પુસ્તકો દ્વારા જે આપણને જાણવા મળતે તો કેટલું આપણે આપડા દેશ માટે કેટલું સારું કેવાય એટલે મે તો એવું જ કેવા - એટલે પુસ્તક એટલું મહત્વનું છે ને આપડા સારું-
તમે જેમ કહ્યું એમ પુસ્તકો માટે આ ઘણું જરૂરી છે અને તમેને જેમ કહ્યું કે- યુગવેેદ યુર્વેદ અને ઘણા બધા વેદો છે તેમાં ઘણી બધી એવી- બીમારીઓની જે ઈલાજ પણ લખવામાં આવ્યો છે તો આપણે આ બધી બીમારીઓથી લડવું હોય- તો જો આપણે આયુર્વેદો વાંચીએ તો આપણને થોડુંક- પણ જ્ઞાન હશે તો આપણે ઘરેથી દવાઈ મેળવી શકીશું અને આપણે દવાખાનાના ધક્કા ખાવા ન પડે તો આપણે આ બધી બાબતો ને સમજીએ અને થોડું સારી રીતે સમજીએ તો તે આપણા માટે સારામાં સારું રહે જેમને ગમે તેમ કહેવા માગીએ તેમ આપણે જાણીએ છીએ કે ઘણા બધા એવા વેદો છે જેના વિશેે આપણને ખબર જ નથી. અને તેમાં ઘણી બધી એવી ઔષધિઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે. જે અવસથી ખાવાથી આપણને ઘણો એવો ફાયદો થઈ શકે છે પરંતુ આજના લોકો આ બધું સમજી જ નથી રહ્યા. તો હું તમને એવજ કહેવા માંગુ છું કે આજના જે લોકો છે એ બધા વેદો વિશે જાણકારી રાખે અને જેમ આપણે સોશિયલ મી ની વાત કરી તો તેમાં ઘણા એવા ટ્રેન્ડો ચાલે છે તો તે ટ્રેન્ડોમાં પણ જો આપણે જણાવવામાં આવશે કે આ બુક વાંચએ તો તમને આ ફાયદો થશે. તો ઘણા લોકો તેમાંથી પ્રેરિત થઈને આ બધી બુકો વાંચશે. તો હું એમ જ કહેવા માંગુ છું કે જે આજના ઇન્ફ્લુએન્ઝરો છે તેઓએ થોડું આ બધું ની જાણકારી રાખે અને જો લોકોને સમજાવશે આ બધી બાબતો વિશે તો તેઓ ઘણા એવા આગળ વધી શકશે પરંતુ આજના લોકો આ બધું સમજી જ નથી રહ્યા. તો તે લોકોએ આ બધી બાબત સમજવી જોઈએ અને જેથી કરીને આજનો જે જેન્સઝી લોકો છે તેઓને ખબર પડે કે આ બધા વેદો છે અને આમાં આવું થઈ રહ્યું છે. અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા પુરાણો પણ છે જેના વિશેે આપણને માહિતી જ નથી. જેમ કે આપને જાણતા જ નથી કે ઇસવીસન આમાં કયા રાજા થઈ ગયા અને તેમાં કયા રાજા થઈ ગયા. જો આ બધી બાબતો વિશે પણ આપણે વાંચીશું અને યાદ રાખીશું આપણે જે સરકારી એક્ઝામો ક્રેક કરવાની હોય છે તો તેમાં આપણે સારું એવું પ્રદર્શન પોતાનું આપી શકીએ છે તો તમારું શું માનવું છે આ બાબતે?
મારી વાત સાચી છે મેં તો એવું જ કેમ કે સરકાર તરફથી લાઈબ્રેરીઓ છે એમાં બધી નોટબુકો હોવા જોઈએ જેથી કરીને આપણે - જેમથી હમણાં ના લોકો ના પ્રત્યે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ઘણા લોકો તો સવારે ઉઠી ને તે પુસ્તકો વાંચ હોય છે મૈં તો એવું માનું છું કે આપડા લબરીમાં બધે ગામે ગામે વિકસિત કરવી જોઈ જેથી કરીને આપણાના લોકોને ખબર પડે કે આ બુક અહીંયા છે આપણો આ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે મે તો એવું જ માનું છું કે આપણી ચિકિત્સાઓ વધશે એ પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય જેથી કરીને આપણે જે બહારથી દવાઓ આવતી હોય આવે તેના કરતા આપણે પોતાના જે આપણે ગામમાં જે બધું ચિકિત્સાઓને દવાઓ મળી રહે તે આપનું જ્ઞાન તેના દ્વારા પ્રાપ્ત થાયતો આપણને એ સારું કેવાય છે. મેં તો એવું જ કેવા માંગુ છે કે આપણા ઘરે ઘરે અને ઘરે ઘરે તો પુસ્તક તો વાચવુ જરૂરી જ છે. અને પુસ્તકો દ્વારા આપણા ઘણા એવા લોકો છે કે જે પુસ્તક વાચીને પોતાની સરકારી નોકરીઓ પ્રાપ્ત કરે છે જેમ કે આઈ એ ઓફિસર છે આઈપીએસ ઓફિસરસ છે. કર્મચારીસો તલાટીઓ છે કોન્સ્ટેબલ છે એવી આપણી ઘણી એક્ઝામો છે તે પેક કરીને આપણા બાળકો પોતાનું - વ્યર્થ કરીને આપણેને એ કોન્સ્ટેબલ બને છે એ બધું બને છે એટલે જ્ઞાન પ્રાપ્તિ જરૂરી છે તો મારે એવું જ કેવું છે કે આપણે જ્ઞાન પ્રાપ્તિ જરૂરી છે. એટલે મે તો કેમ કે જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે ઘણું એવું લાઈબ્રેરીઓ વધારે પડતી વિકસિત કરવા જોઈએ જેથી કરીને આપણને જ્ઞાન પ્રાપ્તિ થાય છે એની આપણને બધાને ધ્યાન દોરવા જોઈએ. સરકારશીલ લોકોને તો એવું જ કવા માંગુ છું કે આપણે જ્ઞાન પ્રાપ્તિ માટે વધારે